તો મશખા
હેલો. નમસ્કાર. તમે કેમ છો?
હું એકદમ મજામાં, તમે કેમ છો?
પણ મજામાં તમે શું કરી રહ્યા હતા?
હમ્મ. અત્યારે ટીવી જોઈ રહી હ તી તમે?
હું અત્યારે મારા ફોનમાં ગેમ રમી રહી હતી.
વાહ! તમને ગેમ રમવાનો શોખ છે?
આ મને ગેમ રમવાનું સુખ શોખ છે.
બસ સારું.
તમે ટીવીમાં કયોું પ્રોગ્રામ જોઈ રહ્યા હતા
ટીવી માં મહાભારત જોઈ રહી હતી
વાહ બહુ સારું કેવાય
હા તમે જમી લીધું
હા અમે જમેી લીધું તમેલ
જી મેં પણ જમ્યું લીધું તમેં આજે શું જમ્યા અમે આજે આલુ પરોઠા જમ્યા
વાહ આલુ પરોઠા તો મારો ખુબ જ ફેવરેટ છે
હા તમને રસોઈ બનાવતા આવડે છે
જી મને રસોઈ બનાવતા ખુબ જ સારી રીતે આવડે છે તમને
નહી મને ચા બનાવતા સિવાય બીજું કઈ જ નથી આવડતું
અરે અરે
જી જી જરૂર તમે પણન તમારા પણ શભ રહે હા જોો